હાય અવાજ આવે છે?
હા આવે છે ક્લીયર.
ક્લીયર આવે છે ને?
હા.
આજે આપડે એ આઈ માં ભવિષ્ય છે કે ખતરો છે એના વિશે વાત કરશુ
હા ભાઈ હાઈ તીર્થ કેમ છે આજે આપડે એક એવા વિષય પર ચ ચા ચર્ચા કરવા જઈ રહ્યા છે જેના વિશે આજે આખી દુનિયામાં વાત થઈ રહી છે આ વિષય છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેને ટૂંકમાં એ આઈ પણ કેહવામાં આવે છે મારા મતે આજના સમયમાં એ આઈ સૌથી ઝડપથી વિકસતી ટેકનોલોજી છે મારા મત તે એ આઈ એટલે શું? એટલે કે એ આઈ એટલે કે આ ર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ જે છે એ જે ઝડપથી વિકસતી ટેકનોલોજી છે.
હા આજનો વિષય જ ખુબ રસપ્રદ છે મારા આર્ટિફિશયલ ઇન્ટેલજન્સમાં એક એવી ટેકનોલોજી છે જેમાં કમ્પ્યુટર અથવા મન્શીનને માણસની જરૂર પડે.
હા ભાઈ સો ટકા જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે આજના સમયમાં બઉ જ આગળ વધી રહ્યું છે અને એક એક પણ ક્ષેત્રમાં એવું નથી કે એ આઈ વગર કામ શક્ય બને. એ આઈ ની થોડીક થોડીક હેલ્પ તો લેવી જ પડે છે કોઈક કોઈક કોઈક ક્ષેત્ ત્ર જ એવા હોય છે કે એ આઈ વગર જે છે એ કામ પોસિબલ જા આજના યુગમાં જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જે છે એ આઈ આવી ગયું છે એટલે જે માણસો જે છે એ આઈને એ આઈને આપણે કેવી રીતે ટ્રેઈન કરશું મતલબ કે મોડેલ આપડે કેવી રીતે ટ્રેઈન કરશું અને મોડેલ ને આપણે ટ્રેઈન કરી અને એ આઈ ને કેવી રીતે શીખડાવશું કે એ આઈ ભવિષ્યમાં જે આપ ને સારું પરિણામ આપી શકે
હાં એટલું જ નઈ આજકાલ ચેટ જી પી ટી જી પી ટી માઇક્રોસોફ્ટ કોપાયલે જેવા એ આઈ ટૂલ્સ પણ ખુબ જ લોકપ્રિય બને છે વિદ્યાર્થીઓ અસિસ્ટંટ બનવામાં પ્રોગ્રામિંગ શીખવામાં નવા વિષયો સમજવામાં અને નોટ તૈયાર કરવામાં પણ એ આઈ નો ઉપયોગ કરે છે.
હા બિલકુલ સાચું ભાઈ. જો આપડે એક બાજુ નજર કરીએ તો એ આઈ એ આઈ પેલા થી જ આપડા જીવનનો એક ભાગ બની ગયું છે પણ પેલા એટલા બધો એ આઈ નો જે છે ઈ ક્રેઝ નહતો પણ આજના સમયમાં જે છે એ આઈ જે અમુક રીતે જે છે ઈ ફાયદાકારક પણ બને છે અને નુકસાનકારક પણ બને છે મને એવું લાગે છે કે ઘણા લોકો કહે છે કે એ આઈ ભવિષ્ય બદલી ના ખશે ઘણા લોકોની જોબ ખાઈ જશે પણ જે છે ઘણા એન્જિનિયર છે પણ એ તે એવું કરશે કે આપડે એ આઈ જે છે એ આઈ એમનેમ તો નઈ સીખે કોઈ માણસ માણસ જ તેને શીખડાવશે એવી જોબ પસંદ કરશે કે આપડે એ આઈ નઈ મોડલ જ ટ્રેેન કરીએ અને એ આઈને ટ્રેઈન કરીએ એવી જો પસંદ કરીએ તો એની જોબ ખતરામાં નથી બાકી ઘણી જોબો છે એ આઈ ને લીધે ખતરામાં જ છે એ આઈ માણસો માટે ખતરો પણ બની શકે છે તારા મતે એ આઈ વધારે ફાયદાકારક છે કે નુકસાનકારક ભાઈ
મારા માટે એ એ આઈ પોતે તો સારું છે, અને નથી પણ સારું. તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, તેના પર બધું નિર્ભર રહે. જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો એ આઈ શિ ક્ષન, આરોગ્ય, ખેતી, ઉદ્યોગ અને વિજ્ઞાન જેવા ઘણા ક્ષેત્રોમાં ખૂબ ઉપ પયોગી બની શકે.
હા ભાઈ મને પણ એવું લાગે છે. ઉદાહરણ તરીકે હોસ્ટેલમાં હો હોસ હોસ્પિટલમાં એ આઈ ના કારણે ઘણી બીમારીઓનું વહેલું નિદાન થઈ શકે છે. ઘણા એ આઈ સોફ્ટવેર, એક્સ-રે, પછી એવું બધું મેડિકલ રિપોર્ટનું વિશ્લેષણ અને એ આઈ ના લીધે ઘણું પોસિબલ થાય છે. પણ ઘણી રીતે નુકસાન પણ અહ નુકસાન પણ થાય છે. જેમ કે આપણે જે છે એ આઈ સોફ્ટવેર એક્સ-રેથી ડોક ક્ટરને મદદ મળે છે. પણ અમુક-અમુક જે-જે દર્દીઓને પણ મદદ મળે છે. પણ ઘણી રીત તે નુકસાન કેવી રીતે થાય છે ભાઈ? તો કે નુકસાન એવી રીતે થાય છે, આજના સમયમાં જે છે એ આઈ નો ફોટો બનાવવાનો ટ્રેન્ડ સ ટ્રેન્ડ જે છે ઈ ચાલ્યો આવે છે તો ઘણા લોકો જે છે પોતાનો ટાઈમ એની-એની માટ એની પાછળ બગાડે છે. નવા-નવા ફોટોઝ જે છે ઈ એ આઈમાં બનાવવા લાગે છે. અને પોત પોતાનો ડેટા જે છે એ આઈને આપી દે છે. હકીકત માં એને ઈ નથી ખબર કે એ આઈ પાસે આપણો જે ડેટા જે છે ઈ કેટલો જાય છે. આના-આના આના ઉપરથી આપણી જે છે ઇ આપણામાં આપણા જીવનમાં થોડીક એવી સમસ્યા હોવાનો આપને સામનો કરવો પડે છે. આજના સમયમાં ઘણો ઘણા લોકો આમ જ ટાઈમ બગાડે છે ભાઈ.
બિલકુલ. ઘણા વૈજ્ઞાનિકો માને છે કે ભવિષ્યમાં એ આઈ ડોક્ટરોને વધુ ઝડપ થી અને વધુ સચોટ સારવાર આપવામ મદદ કરશે. જોકે અંતિમ નિર્ણય તો ડોક્ટર જ લેશે ને.
હા ભાઈ. એટલે-એટલે એ માણસ ને રિપ્લેસ કરવા માટે નહીં, પરંતુ મદદ કરવા માટે વધારે ઉપયોગી બની શકે છે ભાઈ.
સાચું કહ્યું. શિક્ષણ ક્ષેત્રમાં પણ ખુબ એ આઈ ઉપયોગી છે. આજે કોઈ વિદ્યાર્થી ગણિત પ્રોગ્રામિંગમાં અથવા અંગ્રેજી મુશ્કેલી હોય તો એ આઈ તેને તરત જ સમજાવી શકે છે. પહેલા એક શિક્ષક ઘણા વિદ્યાર્થીઓને ભણાવતા હતા. પરંતુ એ આઈ એક દરેક વિદ્યાર્થીને અલગ-અલગ રીત તે સમજાવી શકે છે.
હા ભાઈ. અને એક મોટો ફાયદો એ પણ છે મારા મતે એન્જિનિયરિંગ ના વિદ્યાર્થીઓ જે પણ હોય એને તો એના માટે તો એ આઈ ખુબ જ ફાયદાકારક છે. કોડિંગમાં એરર આવતી હોય, પ્રોજેક્ટમાં આઈડિયા ન મળતા હોય, રેઝ્યુમ બનાવવું હોય, પછી ઇન્ટરવ્યુ ની તૈયારી કરવી હોય આ બાબતોમાં તો એ આઈ અત્યારે ખુબ જ, ખુબ જ સારું એવું આપે પરિણામ આપે છે. એવું પણ કહી શકીએ. કારણ કે આજના જે સ્ટુડન્ટ જે છે ઈ એ આઈ ની મદદ થી પોતે-પોતેને પોતાની જાતને જે છે એ પંચાણું ટકા તો ડેવલોપ હોય જ છે. પણ વધ ધારાના પાંચ ટકા પણ એ આઈ ની રીતે, એ આઈની સાથે-સાથે ડેવલોપ કરી, અને સો ટકા જે છે ઈ પોતાનું જે ઈ છે ઈ પ્લેસમેન્ટ સિક્યુર કરે છે. એ આઈ પાસેથી નવી-નવી બાબતો શીખીને અથ અથવા તો એ આઈને સારું-સારું શીખવાડીને.
પરંતુ મને એક પ્રશ્ન થાય છે. જો એ આઈ એટલું બધું કામ કરી શકે છે કે? તો શું ભવિષ્યમાં માણસોની નોક કરીઓ ખતરામાં આવશે?
સો ટકા ભાઈ. આ ખુબ જ મહત્વનો પ્રશ્ન છે. અને આ-આ લોકો લોકો લગભગ બધા આવા પ્રશ્નો ઘણા પ્રશ્નો જે છે એ પૂછતા હોય એ છે મારા મતે નોકરીઓમાં ચોક્કસ ફેરફાર આવશે ખાસ કરીને જો કામ વારંવાર એક સરખી રી થી થાય છે તે કામ એ ઝડપથી કરે છે તો પરંતુ તેનો અર્થ એ નથી. કે તમામ નોકરી સંપૂર્ણપણે બંધ થઈ જશે. વ્યક્તિગત એવું શીખશે કે એઆઈ જે છે. એ એ એમનેમ તો નહી શીખે ને ભાઈ એ એને પણ કોઈ માણસ. પાસે ડેવલપ તો કરવાની જરૂર પડશે જ ને એટલે માણસ જે છે એને ડેવલપ. કરશે માણસ એને શીખડાવશે મ લો કે મશીન લર્નિંગ જે છે એ મશીનને. લર્ન કરતા મશીન કેવી રીતે માણસ પાસેથી શીખે છે. એ એવી રીતે માણસ તેને જે છે તે રીતે શીખડાવશે પછી એ શીખશે. અને જે છે એઈ વ્યક્તિ નો જે ટાઈમ જે છે એ ઘટાડશે માનલો કે સો વ્યક્તિ વની જરૂર પડતી હોય જોગમાં તો એની જગ્યાએ દસ વ્યક્તિ ની જરૂર પડશે એવી રીતે થઈ શકે.
હા કારણ કે એને ચલાવવા સુધારવા અને નવી સિસ્ટમ બનાવવા માટે માણસો ની જરૂર પડશે. એટલે એવી નોકરીઓ પણ ઉભી થશે.
બિલકુલ જેમાં પેલા કોમ્પ્યુટર આવ્યા. ઘણા લોકો ડરતા હતા નોકરીઓ જતી રહેશે પરંતુ પછી સોફ્ટવેર ડેટા એનાલિટી ટે સાઇબર સિક્યુરિટી એક્સપર્ટ એઆઈ એન્જિનિયર ડેટા સાયન્ટિસ્ટ વેબ ડેવલોપમેન્ટ એન્ડ ઘણી એવી નોક પ્રક્રિયા આવે એક્સેલમાં ડેટા એન્ટ્રી ઘણી એવી નોકરી આવી જેનાથી જે છે સાદું એવું કોમ્પ્યુટર આવતું હોય અત્યારે તે તેનું ઘર તો ચલાવી શકે અને સારી એવી ઈન્કમ જે છે એ પોતે મહિને જનરેટ કરી શકે અને સારી એવી નોકરીઓનો ચાન્સ મળે જો એ જે છે. ઈ જે છે એ સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ઘણા એવા કોર્સ લઈને અને સાયબર સિક્યુરિટી ના ઘણા એવા કોર્સ લઈને પોતે પોતાના જે માઇન્ડને ડેવલોપ કરે અને ટેલેન્ટેડ્ટ ટેલેન્ટેડ સ્ટુડન્ટ જે છે. એ પોતાની પોતાની સ્કીિલ જે છે અને જે છે આવડત જે છે એ વધારે. પેલા એને ઇમ્પ્રુવ કરશે કારણ કે જે છે ડિગ્રી તો ઓનલી જે છે. કોલેજની છે પરંતુ જે સાચી તો જે શું છે ભાઈ તો કે સ્કીલ છે. તે એ પાસેથી શીખશે અને જે છે પોતાની જાતને સારી રીતે ડેવલપ કરશે.
સાચું કરવું એટલે સમય સાથે નવી ટેકનોલોજી આવે ત્યારે માણસને પણ નવી સ્કલ શીખવી જોઈએ. જો આપડણે સતત શીખતા રહેવું. જોઈએ તો એ પણ આપડો દુશ્મન નહી પરંતુ સહાયક સાબિત થશે.
હા ભાઈ સો ટકા તારા મતે વિદ્યાર્થીઓને આજે આજ થી એ શીખવાનું શરૂ કરવું જોઈએ કે નહી ભાઈ?
મારા મતે હા પરંતુ માત્ર એ આઈ પર આધાર જોઈએ નહીં. પેલા પોતાનો વિષય ન મૂળભૂત જ્ઞાન મજબૂત હોવું જોઈએ ત્યારબાદ એને એક ટૂલ તરીકે ઉપયોગ કરવો જોઈએ.
હા સો ટકા ભાઈ એનું મૂળભૂત જ્ઞાન જે છે. એ તો મજબૂત હોવું જ જોઈએ કારણ કે જે છે માણસ આજના સમયમાં અમુક અમુક વ્યક્તિ જે છે એ શું કરે છે તો કે તો કે નકરા જે છે એ અના એ અના ભરોસે બેઠા રહે છે અને એને લીધે જે છે પોતે પોતાનું જે છે સ્કીલ તો ડેવલપ નથી કરતા પણ બધું જ કામ જે છે. એઆઈ પાસે કરાવે છે અને એઆઈ જે ઘણી રીતે ઉપયોગી પણ બને છે અને ઘણી રી ઘણી રીતે બિન ઉપયોગી પણ બને છે અને એમાં ખરાબ આપડે જે છે. ખરાબ આપડે જે છે જોતું હોય તો એ પાસેથી ઘણો એવો એ એવા એ ટૂલ્સ છે જેના પાસેથી આપણે ખરાબ પણ શીખવા મળે છે અને ઘરે ઘણા ચેટ બોર્ડ ચેટ જીપીટી જેવા સારા એવા એ ટૂલ્સ જે છે તેની પાસેથી આપણે સો ટકા આપણે ચેટ કરતા આવડતું એટલે સો ટકા બધું પરિણામ આપને સો ટકા ચોક્કસ આપે છે. અને એ પાકા ભાઈ આપે છે, સો ટકા સારું પરિણામ આપે છે ભાઈ.
હું પણ એજ માનું છું એનો ઉપયોગ સમજવા માટે કરવો જોઈએ કોપી કરવા માટે નહી.
સો ટકા વાય મને લાગે છે કે આમ આગામી દસ થી વીસ વર્ષમાં એઆઈ દરેક ક્ષેત્રમાં જોવા મળશે જેમ કે શિક્ષણ, આરોગ્ય, પરિવહન, એગ્રીકલ ચર, મેન્યુફેક્ચરિંગ, સ્પેસ રિસર્ચ અને ઘણા એવા ક્ષેત્રો છે, ડોક્ટરંગની જે લાઈન છે. ટેન્ટ્રી જે છે. એમાં ઘણી જગ્યા એ જે છે એઆઈની મહત્વની ભૂમિકા ભજવશે ભાઈ.
હા એઆઈ એક માટે આમ સારું છે ને એક માટે આમ ખરાબે ય છે.
હા સો ટકા અને ભાઈ ગણેશ પોતાની પણ સ્કીલ પણ સતત વધારવી પડશે એઆઈ આવી ગયું છે એટલે એવું તો નથી. કે માણસ બધું જ કામ એઆઇ પાસેથી કરાવશે. તો માણસ બધું જ કામ એઆઈ પાસેથી કર કરાવશે તો એઆઈ જે છે એઆઈના પ્રો વર્ઝન ખરીદવા પડશે. એની પાછળ એની પાછળ પણ ખર્ચ તો કરવો જ જોશે પણ પેલી આપણે સ્કીલ ડેવલોપ કરી હશે તો આપણેે સારા એવા એન્જિનિયર બની શકશી અને સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને એએમાઇ એન્જિનિયર પણ બની શકશે.
અત્યારે એ આઈ આવતા એવું થ્યુ છે કે આપણે જે બોલી એ પ્રમાણે કામ કરી શકી. એ આઈ અત્યારે એ આઈ એટલું બધું વધી ગયું છે કે ભવિષ્ય માટે પણ ખતરો હોઈ જ શકે.
હા સો ટકા ભાઈ અને એ આઈ ખુબ અત્યારે ખુબ એન્જિનિયરિંગ ના સ્ટુડન્ટ માટે તો સારું જ છે ભાઈ એ આઈ
હા ઓકે સારું ચલો હવે
હા સારું હાલો ભાઈ નેક્સ્ટ ટાઈમ વાત કરીએ.